હાય હાય.
શું કરો?
બસ આ ન્યુયર માટે કોઈ પ્લાન્સ છે કે બસ નહી એટલે ન્યુયર માટેના બધા પ્લાન્સ હું રેડી કરી રહી છું.
અચ્છા એવું છે.
હમ્મ. એલોકો, હમ્મ, અલગ અલગ અલગ જે પ્લાનસ છે એજ ચાલી રહ્યો છે. તમારું શ શું હાલ ચાલ?
આ મેં પણ કન્ફ્યૂઝ જ છુ. ન્યયર ન્યુયર આવે એટલે બધું સડનલી એક્ટિવ થઈ જાય એક સાથે.
હમ્મ, ડિસેમ્બર સ્ટાર્ટ થાય ને પછી એકદમ કાઉન્ટડાઉન ચાલુ થઈ
સાચી વાત અને ઇન્સ્ટાગ્રામ પર ન્યુયર વાઇબેસ, રીલ બધું એક સાથે જ આવવા લાગે એટલે બધું વિચાર ચાલુ થઇ જાય.
હા ને યાર લાઇટ્સ, પાર્ટીસ, ફાયર્સ બધુ દેખાઈ અલગ અલગ અલગ અલગ નથી આવા
ન્યુયર તમને વધારે ગમે, કે પછી નોર્મલ ડેઝ?
હોનેસ્ટલી વાઇબ ગમે મને, બધ્ધા હેપ્પી મોડમાં હોય એ જ મઝા આવે.
બરાબર, ટ્રુ, સાચી વાત છે. એન્ડ યરમાં અજીબ નોસ્ટાલ્જીયા ફીલ થાય ને?
હા જ્યારે ઓલુ ફોટો જોઈયે ને, ત્યારે.
હમ, અને પાછું એમાં રિયલાઈઝેશન બી અલગ થાય, કે આ યર બી કેટલું ફાસ્ટ નીકળી ગયું.
સિરિયસલી, અને જે પ્લાન્સ બનાવે ને એ યાદ આવે પછી. હસી આવે, કે સું પ્લાન્સ બનાવેલા!
ડેલી જીમ ગોલ્સ તો હજુ લગીન થીયા જ ની મળે.
અને બીજા પાંચ દિવસ બાછા પતી બી જાય.
હા, તો ક્લાસિક ન્યુયર રિઝોલ્યુશન લેવાનો, અને ફોલો ની કરવાનો.
તમને રિલેશન રિસોલ્યુશન બનાવવાનો ગમે?
અ, બનાવવાનું ગમે, પણ ફોલો ઓછા થાય છે.
ચાલો, એટલીસ્ટ તમે ઓનેસ્ટ તો છો.
તમે બનાવો છો, રેઝોલ્યુશન?
હા, પન રિયાલિસ્ટિક વાલા.
રિયલસ્ટિક વાલા એટલે કેવા?
રિસ્પોન્સિબલ હોય ને થોડા, બ એ બો.
અચ્છા, એવું છે રિસ્પોન્સબલ પર્સન એમ ને તમે.
હાસ્તો.
હમ, ન્યુયર નાઈટ માં બહાર જવાનું ગમે? કે પછી ઘરે જ સેલિબ્રેશન કરો?
પેન્ડ કરે, ક્યારેક ઘરની વાઈબ બેટર લાગે, ક્યારેક બારની વાઈબ બેટર લાગે, એવું.
અચ્છા કોઈ કોઈ વાર થોડું વધારે ક્રાઉડ હોય તો પછી મજા નહી આવે.
હા સર ટ્રાફિક. કોને તારે બહ કો
ન્યુયર નાઈટ નો ટ્રાફિક તો અલગ જ એકદમ બો
હા સાચ સા. બઉ
એજ. તમે ન્યુ યર સેલિબ્રેશન કરો છો પ્રોપરલી?
હા એકદમ થોડું શ લાઇક કેક છે, સ્નેક્સ છે અને લેટ નાઈટ તક જાગવું એવ બધું
બરાબર. છે. હમ બાર વાગ્યા લગીને બધા મેસેજ સ્ટાર્ટ થાય.
એક્સજેક્ટલી ફોન ફુલ નોટિફિકેશન થી ભરાય જય બધા હેપ્પી ન્યુ યર, હેપ્પી ન્યુ યર, હેપ્પી ન્યુ યર. હ
અને બધે જ સેમ કોપી એક જ મેસેજ ફર્યા કરે બધે આફા ગ્રુપમાં.
તમે એમ જ
હમ ફાયરોક્સ ગમે કે નહી તમને
હા પણ ડિસ્ટન્સ થી વધારે જોવું પડે મને એકદમ થી
હા એ તો સેફ ઓપ્શન
હમ ન્યુ ઇચર માં શું વધારે ગમે ફૂડ મ્યુઝિક કાઉન્ટડાઉન
કાઉડ ટાઉન લેટ્સ મેક પહેલા ટેન સેકન્ડસ માં તો એનર્જી મસ્ત રહે પણ બધા સાથે ફેમિલીમાં તો મજજા આવે
જયારે બધા સ્પેશિયલી જયારે બધા એક સાથે કાઉન્ટ કરે બેસીને ત્યારે અલગ જ હોય
હા અને એકદમ બાર વાગે રેન્ડમ શિયરિંગ થાય
હું હું હું પછી ફોટોસ ચાલુ
સોશિયલ મીડિયા પેલું હોય એના પર શું નાખો
જનરેશન ના રૂલ્સ તો આવા જ છે.
હા પાર્ટી સેવ ગમે કે ની ગમે તમને
હું ગમે પણ બો લાઉડ ક્રાઉડેડ પાર્ટીસ ના ગમે થોડા લોકો હોય ફ્રેન્ડસ ફેમિલી વધારે ગમે
સિવીલ બટન લાગેલી
હું મ્યુઝિક ફૂડ નોર્મલ ટોક્સફ ઇનફ થઈ ગયું
એક્ઝેટલી.
ન્યૂયોર્કમાં ટ્રાવેલિંગ કરો ગમે કે ની ગમે?
એક્ચુલી હા કોલ્ડ પ્લેસીસ વધારે ગમે મને
અચ્છા વિન્ટર વેકેશન વાઇબ્ અલગ હોય ને મજા આવે
હા હોડી હોય કોફી કોલ્ડ વેધર પફેક્ટ કોફી
હું અને નાઈટમાં લાાઈટ એવરિથિંગ મજા આવે
હું હ ડેકોરેશન બહું સારી લાગે ટાઈમ પર
હું માર્કેટમાં વોકિંગ કરવા જવાની મજા આવે ત્યારે એ ટાઈમ પર તો
હા એ ટાઈમ પર તો ફૂડ સ્ટોલ બી બંધ બહુ હોય લાઇટસ ભી બહુ હોય મજા આવે
એ ટાઈમ ઉપર ભી મજા આવે બધા અલગ અલગ સ્ટોલસ હોય ને સારું લાગે
ઓવિયસલી
ન્યૂયોર્કમાં તમને શું ખાવાનું ગમે મોસ્ટલી
તો બધું જ ચાલે ખાલી ગરમ હોવું કેમ વિન્ટરમાં હોટ ફૂડ ખાવાની અલગ જ મજા છે
હું તમે લેટલાઇટ સુધી ફરવાનું ગમે
ઓ નોર્મલ ડેઈસમાં નહી પણ ન્યૂયોર્કમાં મજા આવે
અચ્છા બરાબર અને બાર વાગ્યા પછી એને જે ઓટોમેટિકલી આવી જ જાય
હું હું હા
તમને ઓલ્ડ મેમોરીઝ ની યાદ આવે ન્યુયોર ટાઈમ પર
એકદમ ગુડ મોમેન્ટ હોય ટ્રેડસ છે રેન્ડમ ફની મેમરી બધું યાદ આવી છે છે બધું
અને રિલાઇઝ થાય કે કેટલા ચેન્જ આવી ગયા છે
હ સાચે
તમને યરએન્ડમાં રૂમ ક્લીન કરવાનું મૂળ આવે?
ક્યારેક ક્યારેક ફ્રેશ યર હોય તો ફ્રેશ મતલબ કે જયારે ન્યૂ યર હોય તો નવું નવું બધું કરવાની મજા આવે પછી જે હોય એ જે વાતા
હમ્મ. પછી થોડીક ક્લિનિક કરીને થાકી જવાનું.
હા એ તો થાય જ ને હવે.
હમ્મ તમને પ્લેનસ યુઝ કરવાના ગમે?
સ્ટાર્ટિંગમાં એક્સાઈટમેન્ટ હોય પછી પ્લેન્ક પડી .
સેમ આવું જ છે મારું બી તમે કાઉન્ટડાઉન ટીવી પર જોવાનું ગમે?
હા ક્યારેક ક્યારેક ગમે પણ એ બી ડિફરન્ટ સિટીઝ ન ડિફરન્ટ સેલિબ્રેશન જોવાની મજા આવે.
બરાબર. ને બધા ક્રાઉડ સાથે હોય તો સારું લાગે. કે
હા એકદમ કોશ ઈન એરિયા વધારે ગમે.
હમ્મ મતલબ પોઝ ઈન માં
ઓકે. હું તો કે બ્લેન્કેટ સ્નેક્સ મ્યુઝિક અને ક્લોઝ પીપલ સાથે અચ્છી હોએ.
હમ્મ સારું છે એ તો.
ક્રાઉડ કરતા કામ એકદમ વાઇબ જે હોય ને એકદમ બેટર લાગે.
હમ્મ મને બી એવુંજ છે.
ની અંદર વોક મોર્નિંગ વોક કરવાનું ગમે કે નહિં?
ફર્સ્ટ જાન્યુઆરી સવારે તો મોસ્ટલી ઊંઘ જ આવે મને કેમ કે લેટ નાઈટ લગીન જાગુ મેં એટલે
અચ્છા.
બધા લેટું છે પછી બધા લેફ્ટ ઓવર બધું ફૂડ જોય તે બધું ખાય.
છે એ તો.
તમે ન્યુ યર ની સવારે મોટિવેશનલ ફીલ આવે?
થોડીક વાર માટે જ આવે.
હમ્મ પછી નોર્મલ રૂટીન સ્ટાર્ટ.
હા એ એમજ હોય.
હમ્મ ગિફ્ટ એક્સચેન્જ કરવાનું ગમે કે નહિં ન્યુ યર્સ પર?
અહ સિમ્પલ ગિફ્ટ જે હોય ને જ ઓકે લાગે મને.
હમ્મ થોટફુલ સ્ટોક બેટર એક્સપેન્સિવ કરતા તો જેક આપણને યુઝ થાય તેવું અચ્છું લાગે.
સાચ્ચા હો.
તમને ન્યુયર સોંગ ગમે કે નહીં?
સોંગ મોસ્ટલી વાઈબ્સ આવે.
બરાબર અને સેમ સોંગ દરેક જગ્યા પર.
સ્ટીલ વાઈબ આવે હો.
હા-હા.
તમને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના વધારે એક્સાઇટિંગ શું લાગે ફર્સ્ટ જાન્યુઆરી નહીં ફર્સ્ટ અચ્છું લાગે કે થર્ટી ફર્સ્ટ જાન્યુઆરી?
હમ્મ થર્ટી ફસ્ટ જાન્યુઆરી જ મોસ્ટલી કેમ કે એક્સાઈટમેન્ટ અલગ જ હોય ને એ દિવસ નો.
હમ્મ ફસ્ટ જાન્યુઆરીમાં લેઝી ફિલીંગ આવે પાછી.
હા લેટનાઇટ લગીન જાગે એટલે પછી એવું જ આવે અને સોશિયલ મીડિયા પર બી ન્યુ યર ન્યુ મીનો કેપ્શન.
હા બધા નું જ એમ હોય.
હમ્મ. તમને ઓલ્ડ ચેટ ફોટોસ ડિલીટ કરવાનો મૂડ આવે એનડીરમાં
ક્યારે ક્યારે ક્લીન કરી દઉં આપડે.
અને પછી ઓલ્ડ મેમરીઝ માં બિઝી થઈ જવાનું.
હમ હા એમ જ થાય.
ન્યુ ઈયર માં એક ફ્રેશ ફિલિંગ આપે છે ને ઓનેસ્ટલી એટલે
હા એકદમ પેલું નવું સ્ટાર્ટ થાય એટલે નવું જો સર લાગે
હમ પછી નેક્સ્ટ ડે તો સેમ જ રૂટીન હોય આપણું.
હમ સ્ટીલ એકદમ એક્સાઈટમેન્ટ તો હોય જ ને હવે.
સાચી વાત છે એ તો.
આજ વાતને પાછું નીયર જોયું ફેલ આવ્યા લાગી છે.
હા યાર હવે કાઉન્ટડાઉન ની યાદ આવી ગઈ.
સ્નેક્સ ની પણ યાદ આવી ગઈ હવે તો.
ઉર તો હંમેશા આવે જ યાદ.
આવવાનું જ ને હવે.
હા. તમે ન્યુ ઈયર માં બીજું શું કરો છો.
કઈ નહીં રિલસ જોઈ.
સાચું. કશે ફરવા નહી જાવું?
ક્યારેક ક્યારેક જય.
હ બરાબર ન્યુ યર નવા કપડા ભી લેતા હસ તમે?
હા હર ન્યુયર માં તમે?
ન્યૂ ઈયર ના દિવસ ના એક કપડા પછી થર્ટી ફસ્ટ ના બીજા કપડા કે?
દેવ અલગ અલગ છે તો લેવા જ
હ સાચી વાત છે.
ચ હવે શોપિંગ નું નામ લે જરા કપડા ની શોપિંગ કરી આવું.
કર આવો કર આવો ચાલો.
હા ના.
બાય બાય.